કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજામાં કે એવું તબિયત ને એવું બધું બરાબર ને?
હા હા બધું સારું છે.
જમી લધું કે જમવાનું બાકી છે?
બાકી જ છે એજી વાર છે.
એવું કઈ નહી આ તો- - આજકાલ આમ વુમન મ્પાવરમેન્ટ વિશેમાં કીધું ચર્ચા કરી લઉ તમારી જોડે?
હમ્મ ખુબ જ સારો ટોપિક છે.
હા પેલું આપડે કહીય ને કે જ્યાં- - નારી નું સન્માન થાય ત્યાં આમ દેવતાઓનો વાસ થતો હોય છે. અને કોઈ પણ દેશ ન વિકાસ ત ત્યારે જ શક્ય બને કે જયારે પુરુષ અને સ્ત્રી- - બંનેને સમાન તક સમાન અધિકાર- - અને સમાન સમાન મળતું હોય છે. અને મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને શિક્ષણ રોજગાર- - એમના નિર્ણય લેવાની ક્ષમતા સુરક્ષા અને આત્મવિશ્વાસ દ્વારા સ્વાવલંબી બનાવવાની- - પ્રક્રિયા આપણે એક પ્રકારે કહી શકીએ.
હમ્મ સાચું કયુ તમે તેનો અર્થ મ- - માત્ર મહિલાઓને સત સ્વતંત્રતા બનાવવાનું નથી. પરંતુ તેમને પોતાના જીવનના નિર્ણયો આત્મવિશ્વાસથી લેવાની શક્તિ આપવાનું છે
હા એ તો ઘણી સાચી વાત કેધ ને મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનો જે અધિકાર છે એમને તક છે એમનો આત્મવિશ્વાસ છે જેથી તેઓ પોતાના જીવનને આમ નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે અને સમાજમાં પોતાનું સમાન સ્થાન મેળવી શકે એટલે એનો અર્થ એવો તો નથી કે પુરુષો કરતા આમ આગળ નીકળવાનો નથી પરંતુ સમાન તક અને સમાન સન્માન મેળવવાનો હક જ લેવા માટે હોય
હ હમ્મ સર રસ ક તો અને આપણા દેશમાં તો પ્રાચીન સમયથી મહિલાઓ મહિલાઓનું મહત્વ રહ્યું છે પરંતુ સમય જપ ઘણી જગ્યાએ મહિલાઓ ને શિક્ષણ રોજગાર અને સમાન અધિકારીઓથી વંચિત રાખવામાં આવી છે આજે સમાજમાં વિચારસરણી બદલાઈ રહી છે અને મહિલા સશક્તિકરણ પર વધુ ભાર મૂકવામાં આવે છે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને મહિલા સશક્તિકરણનું મહત્વ પણ એટલું જ છે કે આપણા પરિવારનો વિકાસ થતો હોય છે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનતું હોય છે અને દેશની જે અર્થવ્યવસ્થા છે એ પણ ઘણી મજબૂત બનતી હોય છે ગરીબી અને અસમાનતા ઘટતી હોય છે અને સમાજમાં વધુ ન્યાય અને પ્રગતિ છે બનતું હોય છે કહેવાય ને કે એક પુરુષ શિક્ષિત થાય તો એક વ્યક્તિ શિક્ષિત થાય પણ એક મહિલા શિક્ષિત થાય તો આખો પરિવાર શિક્ષિત થતો હોય છે
સાચું કહ્યું તને મારા મતે તો મહિલાઓને સશક્ત બનાવવા માટે સૌથી મહ ત્વ પૂર્ણ સાધન શિક્ષણ છે. કારણ કે શિક્ષિત મહિલા માત્ર પોતાનું જીવન સુધારતી નથી પરંતુ પોતાનો પરિવાર અને સમાજનો વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને મહિલાઓના અધિકારો પણ હોય છે દરેક મહિલાને અધીચાર છે કે શિક્ષણ મેળવે એને નોકરી કરવી હોય તો નોકરી કરે પોતાનું જે કરિયર છે એ પસંદ કરે કે એને આગળ જતા શું કરવું છે શું નહી પછી સમાન અ પૈસા મળે જે પગાર હોય એ મળે પછી સુરક્ષિત જીવન જીવે સંપત્તિમાં પોતાનો આમ હક મેળવે અને જે પોતાના વિચારો છે જે વિચારી રે છે. એ પણ વ્યક્ત કરે આવા બધા બધા બધા ઘણા મહિલાઓના અધિકારો છે.
હમ સાચી વાત છે અને આજના સમયમાં તો મહિલા દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી જ છે. તેઓ ડૉક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, શિક્ષક, પોલીસ અધિકારી સૈનિક, પાયલટ, અને રાજ અ કારણી તરીકે સફળતાપૂર્વક કામ કર્યું રહે છે.
હા તો સાચી વાત કીધી અને તમે કીધું એમજ કે સૌથી વધારે તો આમ શી ક્ષણ મહિલાઓ માટે સશક્તિકરણનો પાયો છે. કેમકે શિક્ષણ મહિલાને આત્મવિશ્વાસ અપાવતું હોય છે અને આર્થિક રીતે અ સ્વાવલંબી મનાવતું હોય છે. યોગ્ય નિર્ણય લેવાની એનામાં શક્તિ આપતું હોય છે અને સમાજમાં માન સન્માન પણ અપાવતું હોય છે એટલે બેટી બચાવો અને બેટી ભણાવો જેવી પહેલનું મહત્વ પણ આપણે વધારતું હોય છે.
હમ સાચું કહ્યું તમે અને આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશ્વ સ્તરે પણ ભારતનું નામ રોશન કર્યું છે રમત ગમત વિજ્ઞાન કલા અને વ્યવસાય જેવા ક્ષેત્રમાં પણ મહિલાઓ એ પોતાની મહેનત અને સફળતા મેળવી છે. આથી સાબિત થાય છે કે તક મળે તો મહિલાઓ કંઈપણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને તમે કીધું એમજ કે એવી તો ઘણી પ્રેરણાદાયક મહિલાઓ ભારતીય મહિલાઓ છે. જોઈએ તો આપડે કલ્પના ચાવલા તો એ અવકાશમાં જઈને આવીને પહેલી અવ અવકાશ યાત્રી બની મહિલાઓમાં પછી પીવી સિંધુ તો કે બેડમિન્ટન ખેલાડી છે સારું બેડમિન્ટન રમતી હોય છે અને આપડા ભારતને નેશનલ લેવલે પણ ઘણું જ પ્રતિષ્ઠા અપાવી છે એને પછી મેરી કોમ બોક્સર છે જે વિશ્વ વિજેતા બોક્સર છે પછી કિરણ બેતી આપડે પ્રથમ આઈ પી એસ મહિલા અધિકારી પછી ટેસી થોમસ તો મિસાઇલ વુમન ઓફ ઈન્ડિયા એના નામે એને ઓળખવામાં આવતી હોય છે. અને સુનિતા વિલિયમ્સ જે ભારતીય મૂળની અવકાશ યાત્રી છે એટલે આવી ઘણી મહિલાઓ છે કે એમને સાબિત કર્યું છે કે પ્રતિભાને લિંગથી પણ આપડે માપી શકાતી નથી કારણ કે પ્રતિભા એ દરેક મનુષ્યમાં આવેલી જ હોય છે બસ ખાલી એને એક નાનો એવો મોકો મલે તક મલે તો એ એક દેખાઈ આવે છે
હમ સાચું કહ્યું તમે પણ આજે છતાંયે કેટલી જગ્યાએ આજે પણ બાળ લગ્ન દહેજ પ્રથા લિંગ ભેદ ઘરેલુ હિંસા અને મહિલાઓ પ્રત્યે ભેદભાવ જેવી સમસ્યાઓ જોવા મળે છે
હા એ તો સાચી વાત આવા ઘણા પડકારો છે કે આજના સમયે મહિલાઓ અમુક અમુક જે સ્થાનો છે ત્યાં એનો સામનો કરી રહી છે અને મહિલા સશક્તિકરણ આપણે કેમ કરવું જોઈએ કારણ કે દરેક દીકરીને શિક્ષણ આપવું આપ મળે એમને સમાન તક મળે એમને સુરક્ષિત વાર્તાવરણ મળે પછી મહિલા ઉદ્યોગ સાહસિકોને આમ પ્રોત્સાહન આપે પછી ભૂતપેતા એ એક મહિલા પુરુષ વચ્ચે છે ભેદભાવ છે ભેદભાવ દૂર થાય અને પુરુષ અને મહિલા બંનેને આમ સમાનતાની ભાવના આમ વિકસે એની માટે આપડે મહિલા સશક્તિકરણ અપનાવવું જોઈએ
અને આવી બધી સમસ્યાઓ દૂર કરવા માટે પણ માત્ર કાયદો પૂરતી નથી સમાજની વિચારસરણી બદલાવવી પણ જરૂરી છે દીકરી અને દીકરાના સન્માન તક સામાન્ય સમાન શિક્ષણ અને સમાન મેળવવું જોઈએ મળવું જોઈએ
થાય હા એ તો તમે સાચી વાત કીધી અને આજના આધુનિક યુગમાં આપડે યુવાનોની પણ જવાબદારી છે કે દરેક મહિલાને આદર કરે અ કોઈ પણ જાતનો ભેદભાવ ના રાખે પછી બેહેન અને દીકરીને છે તો આગળ વધવા માટે પ્રોત્સાહન કરે પછી સોશિયલ મીડિયા પર આમ જવાબદારી પૂર્વક વર્તે અને સમાનતાના મૂલ્યો અપનાવે આવી બધી ઘણી બધી જવાબદારી છે કે આપડે આમ નિભાવવી જોઈએ
હમ સાચું કહ્યું તમે અને મારા મ તો તો મહિલા સશક્તિકરણનો અર્થ એટલે પુરુષો સામે સ્પર્ધા કરવો નથી પરંતુ સ્ત્રી અને પુરુષ બંનેના સમાન અધિકાર અને સ સમાન તક આપવાનો છે બંને એકબીજાના પૂરક છે
હા તો સાચી વાત કીધી તમે અને મહિલાશી સશક્તિકરણ એ રાષ્ટ્ર વિકાસમાં પણ ઘણી મદદ કરતી હોય છે કે ત્યાં આમ શિક્ષણનું સ્તર વધતું હોય છે આરોગ્યમાં સુધારો થતો હોય છે કે અર્થતંત્ર મજબૂત બનતું હોય છે અને સમાજમાં વધુ ન્યાયી બનતું હોય છે એટલે મહિલા સશક્તિકરણ માત્ર મહિલાઓનો તો મુદ્દો નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રના વિકાસનો પણ આધાર છે
હમ સાચું કહ્યું તમેં
હા અને તમે કીધું એમ જ
બોલ બોલ બોલ સરકાર દ્વારા પણ અનેક મહિલાઓ કોના વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે દીકરીઓ ને શિક્ષણ ને મહિલા સુરક્ષા અને આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમો અમલ માં મૂકવામાં આવ્યા છે પરંતુ તેના સાચો લાભ ત્યારે જ મળે જ્યારે સમાજ પણ સહયોગ આપશે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને મહિલા સશક્તિકરણ નો અર્થ માત્ર મહિલાઓનો અધિકાર આપવાનો નથી પરંતુ તેમને પોતાની ક્ષમતાનો આમ સંપૂર્ણ વિકાસ કરે એની તક આપવાનું છે. જયારે દરેક દીકરી આમ નિર્ભય બનીને પોતાના સપનાઓ પૂરી કરી શકશે ત્યારે જ આપણે સાચા અર્થમાં વિકાસશીલ અને સમાનતાવાદી સમાજનું આપણે નિર્માણ કરી શકીશું. અને મહિલા કોઈની પાછળ ચાલવા માટે તો નથી જન્મી ને. તે પોતાની ઓળખ, પોતાની ક્ષમતા અને પોતાના સપનાઓ સાથે સમાજને આમ નવી દિશા આપવા માટે જન્મી છે. જયારે એક મહિલા આમ સશક્ત બને ત્યારે માત્ર વ્યક્તિ નય પરંતુ આખો પરિવાર છે, સમાજ છે, દેશ છે, રાષ્ટ્ર છે એ બધું જ એક સાથે સશક્ત બનતું હોય છે એટલે બને એટલું આપણે વિ અ મહિલાઓને ભણાવી જોઈએ.
હમમ સાચું કહ્યું તમેં. હમમ ઘણી વાર તો હા આજે ઘણી મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી રહી છે. સ્ટાર્ટઅપ ચલાવી રહી છે અને હજારો લોકોને રોજગાર પણ આપી રહી છે. આથી દેશના આર્થિક વિકાસમાં પણ મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને મહિલાઓ એટલી તો સશક્ત બની ગઈ છે કે પોતાનું ભરણ પોષણ પણ જાતે કરી શકે વાંધો નય સારું સારું ચલો પછી વાત કરીશું આપડે.